હા
જય શ્રી કૃષ્ણ
હા જય શ્રી કૃષ્ણ શું કરી રહ્યા છો તમે હા હા. શું કરી રહયા છો હા
તબિયત પાણી કેવું છે
ચાલતી છે એમનમ જેવી ચાલવાની હોય તમારે કેવી ચાલતી છે
નહી મિત્ર જોરદાર ચાલી રહી છે અને મિત્ર ચોમાસા દરમિયાન ઘણી બધી એવી તકલીફો થતી હોય છે મિત્ર ખાસ કરીને મિત્ર આ ખાસ કરીને જાણવવા માંગુ છું કે આ જે મિત્ર આર્થિક સહાય
હમ
એટલે આથિક સહાય મિત્ર ખૂબ જ ઘણી ટેન્શન હોય મને કારણ કે ચોમાસામાં પૈસા મળવાનું ખુબ જ મુશ્કેલ બની જતું હોય છે કારણ કે મિત્ર ચોમાસામાં કામ પણ મળતા નથી કોઈ આપણે ઉનાળામાં હોઈએ તો આપણે પાર્ટ ટાઈમ કે કોઈ પણ જોબ એવી કરીએ પરંતુ ચોમાસા દરમિયાન મિત્ર એ આટલો ભયંકર વરસાદ આવતો હોય તો આપણે એ પાર્ટ ટાઈમ જોબ પણ ન કરી શકીએ કારણ કે ચોમાસામાં એવું છે કે મિત્ર આપણે ઘરે પણ જે ભાત ને એવું રોપણી કરવાનું હોય તો એમાં પણ આપણે સમય આપવો પડે અને જણાવવા માગુ છું કે હાલમાં આપણા જે ભારત સરકાર દ્વારા ઘણી બધી એવી યોજનાઓ બહાર પાડવામાં આવી છે. તો એનો પણ લાભ લેવા હું ઈચ્છતો હતો પરંતુ મિત્ર થોડા ડોક્યુમેન્ટની એવા થોડા નહીં હતા પરંતુ તમારો જે આજે મને કોલ આવ્યો આટલા દિવસ પછી એ જાણીને મને ખુબ જ સારું લાગ ગયું તો મેં મિત્રો તમે કોલ કરતા રહો અને મિત્રોની હાલચાલ પણ પૂછતા રહો
હા હા ચોક્કસ હમણાં તો હું હું તમને રોજ જ કોલ કરીશ તો મિત્ર તમે કીધું એ સાચી વાત છે કે ચોમાસા કે અમુક એવી ઋતુઓ દરમિયાન આપણને કોઈ રોજગારી નથી મળ તો આપડે શું એના વિશે થોડી ચર્ચા કરીએ કે કે ચોમાસાની અંદર આપણને રોજી કેમ નહી મળે કે એનું કારણ શું છે એમ આપણેને તો બધાને ખબર જ છે પણ આપડે એની અંદર થોડી ઘણી ચર્ચા કરીએ કેવા લોકોને એમ નોકરી ના મળે તો એ લોકો નું એમ અ જે લાઈસ હોય કે જીવનની અંદર એમ મુસીબત આવતી હોય તો થોડી ઘણી તમે માહિતી આપશો
હા મિત્ર ચોક્કસ કારણ કે હું તમને જણવા માગુ છું કે રોજગારીનો પ્રશ્ન તમે ઉઠાવ્યો એ મિત્રો ખુબ જ સારું છે પરંતુ મિત્રો આપડે હાલમાં જોવા જઈએ તો રોજગારી ઘણા બધા લોકોને મળતી હોય મળતી હોય છે અને ઘણા બધા એવા પણ લોકો છે જેમ હજુ સુધી બેરોજગારી ઉપર તો હોય છે તો મિત્ર આપણે એ બેરોજગાર રહેેવાનું એક જ કારણ છે એ મિત્ર આપડા શિક્ષણ નીતિ શિક્ષણ નીતિ મિત્ર એટલું છે કે કેટલા પણ ભણીને વ્ય તી હોય પરંતુ એ કેટલા બધા પૈસા ખર્ચીને ભણેતા હોય પરંતુ એ ડિગ્રીઓ મેળવે ડિગ્રી મેળવીને કેટલું સારું સારું ભણ એ લોકો ભણતા હોય છે પરંતુ મિત્ર એનો કઈ ફાયદો જ નથી કારણ કે કે ઘણી ગણીને પણ જે યુવાનો છે એ હજુ બેરોજગાર જ છે તો મિત્ર એ નકામુ શે તો આપણે એનું એ છે કે શિક્ષણ નીતિમાં ફેરફાર કરવા જોઈએ શિક્ષણ નીતિ જ સારી નથી તો કો બેરોજગારી જ રેવાના ને મિત્ર તો તમારે આના વિશે શું કેવું છે
હા મિત્ર તમારી આ વાતહો સાચી જ છે કે જે શિક્ષણ નીતિ છે એ હમણા એના ઉપર પણ ભરોસો નથી કારણ કે તમે જોયા ને હાલના સમયમાં જે નીટના પેપર છે એ લીક થયા જ કરે
હા મિત્ર તમારી વાત ખુબ જ સાચી છે કારણ તો મિત્ર તમારી જે નીટની નીટ ની વાત કરી ને એ મને દિલમાં લાગી ગઈ કારણ કે મિત્રો હાલમાં જે નિટ નિટ પેપર જે લીક થયું હતું તો મિત્ર એ એના પાસે ઘણા બધા જે યુવાનોનો જે ઉજવળ ભવિષ્ય હતું એના સાથે
એ લોકો નું એમ જે તમને ખબર જ હશે કે અમુક એવા વિદ્યાર્થી હોય કે જે નીટની પરીક્ષા આપવા એમાં સારા માર્ક મેળવવા હારું એ લોકો એક બે વર્ષ નું ડ્રોપ મૂકી દેતા હોય છે હું ત્રણ વરષનું હો એ લોકો ડ્રોપ મૂકી દેતા છે કે પછી ત્યાર પછી એ લોકો એમ પરીક્ષા આપશે ને પ ચી એ લોકો સારા ગુણ મેળવશે જોને ચાર વરસ એ લોકોએ કે ત્રણ વરસ એ લોકોએ એના ઇંતજાર કર્યો અને તે પેપર લીક થઈ ગયું તો એ લોકોને કેટલું દુઃખ થતું હોય છે ને તમને ખબર જ હશે કે કેટલા વિદ્યાર્થી આના ત સગમામાં આવી જતા હોય છે ને પછી એ લોકો ભણવામાં છોડી દેતા હોય છે ને અમુક એવા વિદ્યાર્થીઓ હોય કે જે લોકો એમ આત્મહ્યા હત્યા કરવાના આરે આવી હોય છે ને કરી કરીહો ચુક્યા છે મિત્ર તો એવું ના કરવું જોઈએ એને જે શિક્ષણ નીતિ છે એના ઉપર બજે ભાર આપવું જોઈએ. કારણ કે જે વિદ્યાર્થીઓના જીવન નુ સાથે આવક ખેવાડ કરે એવું ન થવું જોઈએ. આલા કરે તો પછી વિદ્યાર્થીઓ એ બેરોજગાર થવાના ને મિત્ર. કારણ કે, તમને ખબર જ છે કે, આપણને યોગ્ય સમયે કઈ યોગ્ય વસ્તુ ન મળે. તો પછી જે આપણની જે. કઈ કઈને આપણેે જે, અ આ અ આપડે કોઈબી સક્સેસફુલ થવાના હોય ત્યાં પછી જઈ શકતા નથી, હમણા જયારે તમને ખબર જ છે કે, કોઈ વ્યક્તિ પાસે પૈસા ના હોય તો એ ના બાળકને સારી રીતે ભણાવી ના શકે, જો એના પર પૂરતા પૈસા હોય, તો એના બાળકને રો સારો એવું એજ્યુકેશન આપીને પછી એને આગળ વધાડે. ને તમને ખબર જ છે, કે ચોમાસાની અંદર તો એટલું બધું આમ આપણેે જોવા જઈએ. તો એમ બધા, અ ઋતુઓમાં એમ તો જે લોકો છે, જેમ ભણેલા ગણેલા નથી, પણ જે લોકો રોજી મેળવવા માટે કે મજૂર કામ કરવા માટે તા હોય, જેમ કે શ્રમિક વર્ગ. તો એ લોકો માટે ખુબ જ મુસીબતનો સમય હોય, એ ચોમાસાનો હોય. કારણ કે મિત્ર તમને ખબર જ છે, કે એ લોકો જે છે તે શિયાળાની અંદર પણ કામ કરીને પોતાનું અ ગુજરાન ચલાવતા હોય. કે ચોમાસાની અંદર પણ, એ ચોમાસાની અંદર નહી ઉનાળની અંદર એ લોકો કામ કરીને પોતાનું ગુજરાન હા ચલાવતા હોય. પણ જયારે ચોમાસાની વાત આવે, તો ચોમાસાના એ લોકો નુ કઈ શ્રમિક કોને એટલું બધું કામ નથી મળતું. કારણ કે એ લોકોનું તો મેન અ કામ જે છે, એ કોઈ બિલ્ડિંગનું કન્સ્ટ્રક્શન થતું હોય, ત્યાંનું કઈ કામ કરવાનું, કે મજૂર હોય આજુબાજુનું સાઈડ કામ. ને એવું બધું એ લોકો નુ કામ કરવાનું હોય, તો એ એ જ્યાં, તે સમય દરમિયાન કામ નથી કરી શકતો, કારણ કે તે વરસાદના દિવસ સો હોય છે, ને એમાં આપણેે જોવા જઈએ મિત્ર તો જે છે તે ચોમાસા દરમિયાન બહાર નથી નીકળે, તો પછી એ લોકોને એમ અ જે પણ, થોડું ઘણું એ લોકો એ સંગ્રહ કરેલા, થોડા ઘણા પૈસા હે. એનાથી હો એ લોકો કેટલા દિવસો એમ ચલાવી શકીએ. એમતે એ લોકોને ખબર જ હોય કે. આપણને ચોમાસા દરમિયાન થોડા ઘણા આપણને જેટલું જોઈએ એટલું જોઈએ. પણ બધાનું.
લો, હા મિત્ર. હા મિત્ર, અવાજ નથી આવતી થોડું.
સમસ્યા થઈ છે, તો તમારે શું કેવુ મિત્ર?
હા મિત્ર, તમારી વાત સાંભળીને મને મારા આંખમાં પણ આંસુ આવી ગયા. કારણલો, તમે એવી વાત કરી જે યુવાનો માટે ખૂબ જ મહત્વની છે, અન કારણ કે મિત્ર યુ આજના યુવાનો એ યુવાન પેઢી છે, એના સાથે ખુબ જ અન્યાય થઈ રહ્યો છે, અ હાલમાં ડે કેવા જોઈ તો મિત્ર, જે આપણા દિલ્હીમાં જે દિલ્હીમાં જે જંતર મંતર જે કોકરોજ જનતા પાર્ટી દ્વારા જે પ્રદર્શન કરવામાં આવ્યું હતું, એના જે વિદ્યાર્થી હતા, એ ન્યૂટ પેપર લીક પર ત્યાં, આ માહોલ થયેલો, તો મિત્રો ગઈ કાલે ગઈ કલે એટલો માહોલ ગરમ હતો કે ખ અને મિત્રો જે વિદ્યાર્થીઓ હતા. એમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યા, એ પણ મિત્રો પોલીસ દ્વારા. અને મિત્ર પેલા જમાના, હું તને પે જણવા માંગુ છું કે, પ આપ. આપડે જે અંગ્રેજી હો હતા. એ સમયે પણ જે અંગ્રેજ જેવો વ્યવહાર કરતા હતા, એવું જ. આ આ સમયે ગઈ કાલે પણ મિત્ર છે. જે પોલીસો દ્વારા જે લાઠીચાર્જ કરવામાં આવ્યું, એ મને જોઈને, જે વિડીયો મેં જોયો. એ જોઈને, મારા આખમા આંસુ આવી ગયા, તો મિત્રો.
તો.
ખૂબ જ. હા, દિલને ટચ થાય જાય એવી વાત હતી, તો તમારે શું કેવું છે?
હા, તમને એમાં ખબર છે કે, વિદ્યાર્થી નહી રહ્યો. કડી. કારણ કે એના જે વાલીઓ છે, એ પછી જાણ કરી કે. મારા. હમણાં જે હું લડી આના માટે લડવાનું છે, હું એક મારા પ્રકાર માટે નથી આવું, જે આવનારી જે પોળ છે જે. એ જ. ધણા છે, એ લોકો માટે લડવાનું છે, કારણ કે, એવું એ લોકો એ કરવું નહી, જોઈતું હતું. ને એનાથી તમને ખબર જ છે, એમ. એ લોકો એ જે પણ કઈ હડતાળ કરેલી, એ, એ લોકો માટે નહી કરેલી. એ જે આવનારી પેઢી છે, એના માટે એ લોકો કરે જે. ભવિષ્યમાં જે આવનારા જે વિદ્યાર્થીઓ, જે ભણવાના છે. કે જે લોકોને નોકરી મળવાના છે, જે ભારત દેશ આગળ લઈ જવાનું છે, એના માટે આમ. તો એ વાત એ લોકોએ સમજવી જોઈએ, કારણ કે. સરકાર તો અમુક એવા પગલા લઈ કે, જાણે કે, કઈ જોતું જ ન હોય, તમને ખબર જ છે કે. સરકાર એમ સારા કામ તો કરે છે. પણ સરકાર અમુક એવા, અંશે વ્યક્તિઓને. એમ ગઢા માં પાડતા હોય છે. તમને ખબર જ છે, એમ આર્થિક સહાય તો બહુ બધી આપે પણ. જે અમુક લેવાના હોય, એ લોકોને અમુક એવા ડોક્યુમેન્ટ. કે પછી એમાં ફસાવીને, એ લોકો એ લેતા આપતા નથી. એ લોકોને અપ્રુવલ આપતા નથી. ને અપ્રુવલ આપે તો, પણ એ લોકોને એ લાભ નથી મળતો. ને એ પણ ખુબ એવા ઘણા બધા કેસ થયેલા છે, તો મિત્ર જે તને તમારો કિમતી સમય આપ્યો ને, તમે મને થોડી ઘણી માહિતી આપી. સાહ-સકાર આપ્યો, એ બદલ હું તમારો ખુબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ, મિત્રો.